હાલો.
હા, કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. તબિયત બધું બરાબર ને?
બસ બધું બરાબર, તમે ક્યો કેવું છે?
બસ સરસ, કંઈ ની આતો મેં આધુનિક જીવનમાં આપડું એકાંતનું કેટલું મહત્વ છે? મેં કીધું એના વિશે થોડી ચર્ચા કરી લવ. આપણે કહીએ ને કે એકાંત એ એકલતા નથી પરંતુ પોતાની જાત સાથે વિતાવેલો સૌથી કિમતી કીમતી સમય છે. આજના ઘોંઘાટભર્યા જીવનમાં દરેક વ્યક્તિના વ્યક્તિને લોકો મળે છે. પરંતુ પોતાની જાતને મળવાનો સમય બહુ ઓછો મળતો હોય છે. એકાંત આપણને દુનિયાથી દૂર નથી લઇ જતું. પરંતુ પોતાની અંદરની દુનિયા અ દુનિયા સાથે જોડે છે. આજના સમયમાં માણસ પાસે દરેક સુવિધા છે. મોબાઈલ છે, ઈન્ટરનેટ છ સોશિયલ મીડિયા છે. હજારો લોકો સાથે સંપર્ક છે, છતાં ઘણીવાર તે અંદરથી ખાલીપો અનુભવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે દુનિયા સાથે તો ઘણા સમય વિતાવીએ છીએ, પરંતુ પોતાની જાત સાથે સમય વિતાવતા જ નથી. એ તેથી એકાંતનું મહત્વ આજે પહેલાં કરતાં ઘણું વધી ગયું છે.
હા, તમે ઘણી સાચી વાત કીધી. જે એકાંત છે તે માનસિક શાંતિ માટે એકાંત હોય.
મતલબ કે મતલબ આધુનિક જીવનમાં શરીર કરતા મગજ વધારે થાક લાગ થાકી જાય છે. કામનું ટેન્શન હોય, ભવિષ્યની ચિંતા, પૈસાની ચિંતા સંબંધોની સમસ્યાઓ અને સોશિયલ મીડિયાની સરખામણી આ બધું મન પર ભાર મૂકે છે. દરરોજ થોડો સમય શાંતિથી બેસવું, ચાલવા જવું, પ્રકૃતિમાં સમય પસાર કરવું, પ્રાર્થના કે ધ્યાન કરવું પણને સતત આવતી માહિતીમાંથી વિરામ આપી શકે. ક્યારેક આપણને મનોરંજન કરતા શાંતિથી વધારે જરૂર હોય છે, શાંતિની વધારે જરૂર હોય છે.
હા. ઘણા લોકો કેવું કે એકાંત અને એકલતાને એક જ માનતા હોય છે. પરંતુ બંનેમાં મોટો તફાવત છે. એકલતા એટલે જ્યારે વ્યક્તિને સાથની સાથની ખોટ અનુભવાય અને દુઃખ થાય એને આપણે એકલતા કહી શકીએ. અને એકાંત એટલે વ્યક્તિ પોતાની ઈચ્છાથી થોડો સમય પોતાની સાથે વિતાવે પોતાના વિચારોને સમજે અને આંતરિક શાંતિ અનુભવે એને એકાંત કેવાય. એટલે એકાંત એક નકારાત્મક નય પરંતુ સક્ સકારાત્મક અનુભવ બની શકે છે. આધુનિક જીવન જીવનની વ્ય વ્યસ્તતાને કારણે આજે સવારે ઉઠીને આપણે લઈને રાતેે સુવા સુધી માણસ સતત વ્યસ્ત રહેતો હોય છે. અભ્યાસ, નોકરી, મોબાઈલ, સોશિ શિયલમીડિયા, મીટિંગ, ટ્રાફિક, સ્પર્ધા આ બધાની વચ્ચે વ્યક્તિ પોતાની જાતને ભૂલી જાય છે. આથી મન અને શરીર બંને થાકી જતા હોય છે. અને જયારે આપણે થોડો સમય શાંતિથી એકલા બેસીએ છીએ ત્યારે આપડે મનસ્ શાંત બને છે, તનાવ ઓછો થાય છે, ચિંતા છે એ ઘટતી હોય છે. અને આપણા વિચારો છે એ પણ સ્પષ્ટ બનતા હોય છે. આથી મનને નવી ઉર્જા પણ મળતી હોય છે. અને આત્મચિંતન માટે પણ જરૂરી છે એકાંતમાં આપણે પોતાનો પ્રશ્ન ન પુછી શકે કે હું શું કરી રહ્યો છું? મારું લક્ષ્ય શું છે? મારી ભૂલો ક્યાં છે? હું શું સુધારી શકું છું? તો આ બધું જે છે એ આત્મચિંતન વ્યક્તિને વધુ પરિપક્વ બનાવતું હોય છે.
હા એ વાત સાચી છે તમારી. જે આજના જમાનામાં મોબાઈલ અને સોશિયલ મીડિયામાંથી થોડું અંતર મતલબ આધુનિક જીવનમાં એકાંતનું સૌથી મોટું દુશ્મન કદાચ મોબાઈલ જ છે એમ. આપણે એકલા હોઈયએ તોપણ ખરેખર એકલા નથી. મોબાઈલ દ્વારા આ રોકડા લોકલ રોકડો લોકો આપણા મગજ સુધી પહોંચી જાય છે એમ. એક પછી બીજી રીલ ત્રીજી અડધો કલાક ક્યાં ગયો ખબર જ ના પયડી એમ આપણને. તો અઠવાડિયામાં થોડો સમય જી ડિજિટલ ડિટોક્સ રાખી શકાય મોબાઈલ સાયલેન્ટમા પણ રાખવો. નોટિફિકેશન બંધ કરવી અને એક કલાક તમે પોતાની સાથે રહે શરૂઆતમાં કંટાળો આવી શકે પરંતુ એ કંટાળાની પાછળ‌અ... ઘણી વખત વિચારોની નવી દુનિયા મળે છે એમ. આપણને એ વસ્તુ જ બી શીખવે છે કે એકાંત માટે મોબાઈલ અને સોશિયલ મીડિયા થી દૂર રહેવું પણ એ પી બહુ જરૂરી. જ
હા એ તો ઘણી સાચી વાત છે. અને અમુક વાત કેવું કે આપણામાં નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વધારો થતો હોય કે મહત્વના નિર્ણયો છે. આપણે ઉ ઉતાવળ માં નહી પરંતુ શાંત પણનથી લેવા જોઈએ. અને એકાંતમાં વિચારવાથી પરિસ્થિતિને સારી રીતે સમજી શકાય છે. યોગ્ય નિર્ણય લઈ શકાય છે અને આપણી ભાવનાઓને પણ નિયંત્રિત કરી શકાય છે. અને. સર્જનાત્મકતા પણ આપણામાં વધતી હોય છે ઘણા વૈજ્ઞાનિકો લેખકો કવિઓ અને કલાકારોને તેમના શ્રેષ્ઠ વિચારો એક એકાંતમાં જ આવ્યા હતા. જયારે મન શાંત હોય ત્યારે આપણે નવી કલ્પનાઓ જન્મતી હોય છે આપણા મનમાં. અને વિદ્યાર્થીઓના જીવનમાં પણ એકાંત નું ઘણું મહત્વ હોય છે. કે કારણ કે અભ્યાસમાં એકાગ્રતા વધે. આપણી યાદ શક્તિ સુધરે મોબાઈલ થી ધ્યાન ભટકે નહી. અને પરીક્ષા તૈયારી સારી રીતે થાય. એટલે વિદ્યાર્થી એ પણ અમુક વાર એકાંત માં બેસવું જોઈએ પોતાના જોડે. અને આજે લોકો આખો દિવસ ઓનલાઈન રહે છે. દરેક ક્ષણે ફોન ચેક કરવાની ટેવ મનને આમ થકવી દેતી હોય છે. દરરોજ થોડો સમય મોબાઈલથી દૂર રહીને પોતાની સાથે પણ આપણે સમય વિતાવવો‌ ખૂબ જરૂરી છે અને યોગ અને ધ્યાન એકાંત ના આમ શ્રેષ્ઠ ઉપયોગ છે ધ્યાન કરવાથી આપણું મન સ્થિર બને છે. એકાગ્રતા વધે છે ગુસ્સો ઓછો થાય છે. જીવન પ્રતિ સકારાત્મક દ્રષ્ટિકોણ પણ વિકસતો હોય છે.
હ આપડે વાત કરીએ કે માનસિક અને માનસિક શાંતિ માટે કામ કેટલું જરૂરી છે તો કે આધુનિક જીવનમાં શરીરને કરતા મગજ વધારે થાકી જાય છે આપડે વાત કરી સોશિયલ મીડિયાએ કે કામનું ટેન્શન ભવિષ્યની ચિંતા હોય પૈસાની ચિંતા હોય છે. સંબંધોની સમસ્યા સોશિયલ મીડિયા ની સરખામણી એ બધું મન પર ભાર મૂકે છે. કારણ કે દરરોજ થોડો સમય શાંતિ થી બેસી આપે તો વધારે સારું હોય છે વાત કરી આપણે સર્જનાત્મક અને સર્જનાત્મકતા અને એકાત્મી હો નવી કલ્પના ક્યાં રહ્યા. કે જયારે મગજને વિચારવાની જગ્યા મળે. લેખક લખે છે કે વિજ્ઞાનિક વિજ્ઞાનિક વિચાર કરે છે. કલાકાર નવી રચના કરે છે. વિદ્યાર્થી કોઈ સમસ્યા નો ઉકેલ શોધે છે. ઘણી સર્જનાત્મક પ્રકૃતિ પ્રક્રિયાઓ માટે નીતિ અને એકાંત ખુબ જ જરૂરી હોય છે. જો દર બે મિનિટ નોટિફિકેશન આવે તો ઊંડો વિચાર કરવો મુશ્કિલ બને એ એટલે એક એકાંત માત્ર આરામ નથી એકાંત સર્જ સર્જનાત્મકની જગ્યા પણ બની શકે છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા થી થોડું અંતર રાખવું જોએ. પછી વિશ્વાસ આપવાનું કેમ જો વ્યક્તિ પોતાની ખુશિ ખુશી માટે હંમેશા બીજા લોકો પર જ આધાર રાખતી હશે તો એકલા રેવું મુશ્કેલ લાગે એમ. પરંતુ જો કોઈ વ્યક્તિ જેટલી ચા પીવા પી શકે પુસ્તક વાંચી શકે ચાલવા જઈ શકે અથવા પોતાના કામમાં વ્યસ્ત રહી શકે અને પોતાના વિચારો સાથે આરામથી રહી શકે તો તે ધીમે ધીમે ભાવનાત્મક તે વધુ સ્વતંત્ર બની શકે એમ. અને લોકો ગમે છે પરંતુ ખુશ રહેવા માટે દરેક સમય કોઈની હાજરી જરૂરી નથી એમ. આવા વિચાર માણસને અંદર થી મજબૂત બનાવી દે છે એવું.
હા, એ તો તમે સાચી વાત કીધી. પણ જે વ્યક્તિ પોતાની સાથે ખુશ રહી શકે છે તે જીવનના પડકારોનો પણ વધુ સારી રીતે સામનો કરી શકે છે. એકાંત આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભરતામાં વધારો પણ કરતો હોય છે. અને અમુક વાર થાય કે શું વધારે એકાંત આપડા માટે યોગ્ય છે? પણ દરેક વસ્તુની જેમ એકાંત પણ સંતુલિત હોવું જોઈએ. જો વ્યક્તિ સતત સમાજથી દૂર રહે અને કોઈ સાથે વાતચીત ન કરે તો તેને માનસિક સ્વાસ્થ્ય પર માટે એ વસ્તુ સારી નથી. તેથી એકાંત અને સામાજિક જીવન બંને વચ્ચે સંતુલન જાળવું આપણા માટે જરૂરી છે. હવે એક કહીએ તો કે આધુનિક જીવનમાં પન એકાંત આપણે કેવી રીતે મેળવવું જોઈએ તો કે દરરોજ વીસ થી ત્રીસ મિનિટ સુધી પોતાના માટે સમય રાખવો જોઈએ. મોબાઈલ અને સોશિયલ મીડિયાથી થોડો સમય દૂર રહેવું જોઈએ. પ્રકૃતિમાં ચાલવા આપડે જવું જોઈએ, પુસ્તકો વાંચવા જોઈએ ધ્યાન અથવા પ્રાર્થના કરવી જોઈએ અને ડાયરી લખવાની ટેવ પણ આપણે પાડવી જોઈએ અને એકાંતે જીવનમાંથી અ ભાગવાનો માર્ગ નથી પરંતુ જીવનને વધુ સારી રીતે સમજવાનો માર્ગ છે. આધુનિક જીવનમાં સફળ બનવા માટે જેટલો સમય દુનિયાને આપીએ છીએ એટલો જ સમય થોડો સમય પોતાની જાતને પણ આપડે આપવો જોઈએ.
હમ, આપણે વાત કરીએ કે એકાંતમાં આપણે શું શું કરી શકીએ? તો કે વીસ ત્રીસ મિનિટ મોબાઈલ વગર શાંતિથી બેસી શકીએ, પુસ્તક વાંચી ડાયરી વાત કયરી. દિવસમાં શું સારું, ખરાબ થયું તેની ચિંતા કરવી. એના ઉપર વિચાર કરવા આવતી કાલના કામનું આયોજન કરી શકીએ. પ્રાર્થના કરી શકીએ, ધ્યાન કરી શકીએ, પોતાના લક્ષ્યો વિશે વિચારવું તો આ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન દઈએ, બેસીને તો એકાંત ના આપણે કશું પ્રોબ્લેમ ના થવી જોઈએ, એકાંતના ના ફાયદા જ છે. પણ એકાંતની પણ મર્યાદા હોવી જોઈએ કે એકાંત સારો છે એટલે સતત સમાજનીથી દૂર રેવું એ સારું નથી.
માણસ સામાજિક પ્રાણી છે પરિવાર મિત્રો સહકર્મીઓને સમાજ સાથે જોડાવાની જરૂર છે. સારો જીવન મંત્ર છે. જરૂર ત્યારે લોકો સાથે રેહવુ અને જરૂર પડે ત્યારે પોતાની તો આવું કરીએ તો જો માણસ પોતાની સાથે શાંતિથી રહી શકે છે. તે દુનિયાની ભીડમાં પણ પોતાની ઓળખ ગુમાવતો નથી એમ.
હા, એ તો સારી વાત કેહેવાય, ઘણું સારું તમે કીધું, વાંધો નહી, સારું સારું ચલો!
સારું સારું . ઓકે, થેન્ક યુ!